હલો હા હા ભાઈ આવે બોલો બોલો
એ બસ બેઠા તા તમે શું કરો છો?
બસ આ ભાઈ આકાશમાં જોતો તો ક્યાંય વાદળા દેખાતા નથી ને ચોમાસું એન્ટ્રી થઈ જ વરસાદનો માહોલ પણ લાગતો નથી. ખબર નહીં વરસાદ આવશે કે નહી આવે.
હા હા આજકલ તો જાણે ચામાસું, ઉનાળો, શિયાળો બધું એક જેવું થઈ ગયું છે. દિવસે ગરમી પડે દિવસે ગરમી પડે રાતે ઠંડી તેના કારણે બીમારી પણ ખૂબ વધી જાય છે.
હા અને આવા ટાઈમે જો જે ઋતુ બદલાતી હોય તેના કારણે લૂ લાગવાની પણ શંકા પેલી સંભાવના રહે છે. તેનાથી બીમાર પણ થઈ શક કાય છે.
હા હા વાત સાચી. અત્યારે પર્યાવરણમાં એટલું નુકસાન થઈ ગયું છે ને આ તેના કારણે આ આપણી જ ભૂલના કારણે બધું પરિણામ આપણને જ ભોગવવું પડે છે.
હમ હા આપણી ભૂલ જ સાચી સાચી કારણ કે આપણે એટલો બધો પ્લાસ્ટિકનો યુઝ કરીએ છીએ. અને તેને સળગાવીએ છે તે મોટી ભૂલ છે. તેને ના સળગાવીએ તો સારી વાત છે તો એટલું બધું કઈ નુકસાન થતું નથી પણ જે તેનો ધુમાડો આવે છે ને તેનાથી વાદળ ઉપરનો ઘેરાવો જે હોય તે તૂટી જાય છે. અને તેના કારણે વાદળ વરસતું નથી જે તાપ હા તાપમાનમાં ફેરફાર થાય છે ને આવા આ તેના કારણે વાદળો જે એરિયામાં વરસવાનું જરૂર છે ત્યાં વરસાદ નથી થતો.
ભ આ ઝાડો કપાઈ રહ્યા છે તેના કારણે પણ ઘણું નુકસાન થાયને ઝાડો કપાય તો કપાય પણ નવું ઝાડનું ઉત્પાદન કે વવરાતા પણ નથી.
હા હા હા અત્યારે અમારે બાજુમાં જ જુ એક ભઈ છે તેમણે જે ઝાડની વાળ હતી તેઓ ખેતર વાવે છે ને તેના કારણે તો તેમને બધા ઝાડ નીકાળી દીધા અને જે પેલી વાયરની લાઈન આવે હા ફેન્સી વાડ એ કરાય એમને તે મેં તેમને વાત કરીતી કીધું તમે એવું હોય તો ફેન્સી વાળો રાખો અને જે ઝાડ છે તેને પણ ઉભા રહેેવા દો. તો તેમને કઈ આવું વિચારી તે એવું કીધું કે આ જે ઉભું છે ને તેના કારણે મને નુક નુકસાન થાય છે કે પાક નહી થતો એવું બધું કેતા હતા
ઘણ બધું પેલા જારે અમારા દાદા ના સમયમાં ખુબ બધા ઝાડ હતા એટલે મારા દાદા વાત કરતા કે અમારા સમ ખુબ બધા અત્યારે કઈ એક પણ ઝાડ જોવા મળત. તો કોરે મોરે ફેન્સી લાઈન જ જોવા મળે છે. એટલે જો ફેન્સી લાઈન ને.
ચાલ.
હા હા તો જે ફેન્સી લાઈન છે તેની જગ્યાએ જો આપણે જે ફેન્સી લાઈન ના તાભલા આવે તેની જગ્યાએ જો આપણે ઝાડ નો ઉપયોગ કરીને વાયર બાંધવામાં તો જાડે ના કપાય. પ્લસ જે તાફળનો ખર્ચો થાય એ પણ ના થાય એટલે ઘણો બધો ફાયદો થઈ શકે છે. ત પ્લાન વગેરે લવાલા
આખી રાત
પર્યાવરણ એટલે કે ટું બધુ જ
હ.
મા તો જો જતા
કરલો જે્યા હોય છે. જો હા
હ
હા હા તમારો આવાજ
અટહાય છે એમ- અવાજ આવે અવાજ નથી આવ તમારો